હલો હલો હલો કેમ છો તમે? હું તો મજામાં છું. હમ હમ સરસ આજે વળી યાદ આવી ગઈ બાળપણની મિત્ર ની.
હા પણ મારે એવું બનેલું.
બનેલું છે એટલે મારે તમને યાદ કરવા પડ્યા. હા બોલો બોલો શું બને એવું મારે તો જાણવું છે. આજે મારા માટે તો એક આનંદ નો દિવસ છે મને એક ફોન આવ્યો.
એમાં મને ઈ વ્યક્તિ એ વાત કરતા પેલા કીધું કે તું ગેસ કર હું કોણ છું. એટલે પેલા તો હું ના ઓળખી શકી પણ પછી મને તરત જ એનો અવાજ ઓળખાઈ ગયો અને અમે બે ખુબજ વાત કરી એમ.
હમ બાળપણ નો મિત્ર હોય ને એટલે પછી ખુબ વાતો નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે ખબર જ ના પડે હું પણ આજે મંદિરે ગઈ હતી ત્યાં લગભગ હું આમ જતી નથી હોતી પણ આજે વળી મને એમ થયું કે ચાલો ને જઈએ મંદિરે એટલે મંદિરે ગઈ ત્યાં પાછળ થી મેં જોયું કે આ બેનને ક્યાંક જાણીતા છે જોયેલા છે અને નજીક જઈને એનું મોઢું જોયું ન તો મારે બાળ આપની બેનપણી હતી, મને એટલી બધી ખુશી થઈને, અમારી પ્રાથમિક શાળામાં આમ લોકો સાથે હતા, અને એટલા બધી ખાસ બેનપણીઓ હતી ને કે એકબીજાને આંસુ આવી ગયા જોઈને. અને એકદમ ભીતી પડ્યા, અને પછી તો અમારી એટલી બધી વાતો નીકળી છે મંદિરે બેસીને, ખૂબ આનંદ આવ્યો એ જૂના દિવસો એ સ્કૂલના ટીચર્સ, દરેક ટીચરનું નામ બાળપણના ટીચર જે છે એનું નામ યાદ છે અમને. અને અમારા તોફાન, અમારું પ્રવાસના વર્ણનો બધું અમે એટલું યાદ કરીને ખુશ થયા છીએ. એકબીજાના ફોન નંબર લીધા કારણ કે સમય ઘટ્યો વાતો કરવામાં, બોલો તમારે શું
એટલે અમે પણ આ બે બાલ મંદિર થી સાથે હતા, હા. અને, એ વખત નો તો પ્રેમે એકબીજા નો નિર્દોષ હોય, એટલે છૂટીને તરત મને એમ કે કે ચાલ તારે ઘેરે હું આવું રમવા. અને મને કેસે કે હ રમી ને પછી કેશે હવે તો મને ભૂખ લાગી છે આપ આપણે રોટલી નાથાણું ખાઈએ, એટલે અમે રોટલી ના થાણું ખાઈએ, એટલે ઈ ત્યારે નાનપણ કોઈને ત્યાં માંગતા પણ, જરાય અચકાતા નહી બાળક. અને અમે પરીક્ષાની તૈયારી કરવી હોય એકબીજાને શીખવવું હોય તો બે એકબીજા સાથે જ કરતા.
હા. અને સાચું કહું, મને તો હજુ પણ આ આટલી ઉંમરે પણ, મને જ્યારે હું ઉનાળો બેસે ને. ત્યારે મને મારા વેકેશન ના દિવસો યાદ આવે, ટ્રેનમાં બેસી અને જવાનું અને બધું કુટુંબ ભેગું થયું હોય કોઈ એક ઘરે ભેગા થવાનું અને એટલા બધા બાળકો અમે ભેગા થયા હોઈએ ને. અત્યારે ખબર પડે છે કે કેવી રીતે એ લોકો રસોઈ કરતા હશે આટલા બધાને જમાડતા હશે, આટલા બધા બાળકો લોકોને મેૅનેજ કરતા હશે, કારણ કે અમે તો ઘણા હતા, એટલે બધા ભેગા થઈએ અને કામ કરવાનું. તો નાનું મોટું કામ માંડ કરતા હશું કે ભાઈ કચરો કાઢી દઈએ કે કપડા સંકેલીએ, બાકી અમે છોકરીઓ તો, અમારું ઘર ઘર રમવામાં પડી રતી, અને અમારા જે વડીલો હતા ને એ ડબ્બો ભરીને રસોઈ રોટલી કરત, ડબ્બો ભરીને નાસ્તા માટેના ઢીબડા કરતા અને જમવા બેસીએ ને ત્યારે બે ડબ્બા ભરીને ભાત કર્યા હોય પણ અમે જમવા બેટ મીઠા એટલે પૂરું, અથાણું ને ભાત એતો અમને ના પાડવી પડે, કે હવે બીજાની માટે રાખો તમે રોટલી ખાવ અને પછી જમી કાવી અને તડકામાં અમે બહાર રમતા હોઈએ. ગરમ લૂ વાતી હોય, પણ ખબર ના પડે શરીરને પણ અત્યારે એ લૂ જ વાત જ્યારે વાય છે ને, ત્યારે એ બહુ જ યાદ આવે છે કે કેટલી મજા આવતી, જ્યારે પણ લૂ વાય ને ત્યારે એની સાથે મારા બાળપણની યાદો બધી મને તાજી થઈ જાય છે, અને અગાસી માં રાત્રે ગાદલા પાથરી દેતા, અને બધા લાઈનમાં સૂઈ જતા અને ક્યારે ઊંઘ આવી જતી ને, એ ખબર ના પડતી એટલું રમતા.
પેલા તો આપડે એકબીજા બાળપણ ના સહેલીઓ હોય, તો પોતા કોઈ એકબીજાના ઘરે રોકાવા પણ જતા રેતા. કે ત્યાં જ આપણેે આખો દિવસ રોકાઈને બધી વાતચીત રમવાનું કરી બધું કરતા અને પેલાના શિક્ષકો પણ એવા હતા, કે આપણને બાળ ગીતો કે કઈ ગૌરવતા એ હજી આપણને યાદ આપણને ઘડિયા એવી રીતના શીખવતા કે આપણે કદાચ ઊંઘ માંથી કોઈ ઉખાડે ને, તો પણ આપણે ઈ ઘડિયા ફટફટ બોલી બોલી જઈ છીએ.
જારે અત્યારે ઘડિયાનું બહુ ઓછું મહત્વ થઈ ગયું છે, પણ આપણા વખતે પાયો જેટલો પાકો રહેેતો. હા સાચી વાત છે, અને એ વખતના શિક્ષકો પણ એટલા હૃદયથી ભણાવતા ને, કે બાળકને મગજમાં સીધું ઉતરી જાય કોઈ સિસ્ટમ નહી, બસ એમનો પીરિયડ શરૂ થાય અને ભણાવવાનું શરૂ કરે, અને દરેક બાળક ઉપર એમની નજર હોય, અને દ્રષ્ટાંત એવા આપેને કે તરત જ મગજમાં ઉતરી જાય, ગોખવું ન પડે, કે ભાઈ આ એનો જવાબ હશે આ એનો જવાબ છે વાંચવું. પડે એવું બિલકુલ નહીં, અને જવાબ મેણે લખવાનું અમારા શિક્ષક કહેતા કે મેં તમને વાર્તાની જેમ જ્યારે આ ઇતિહાસનો પાઠ ભણાવ્યો છે, તો હવે હું તમને થોડાક સવાલ આપું છું એના જવાબ તમારી ભાષામાં તમે લખો. એટલે શું થતું કે કલ્પના શક્તિ પણ એટલી મજબૂત થતી અને એના ઉપરથી અમને અમારા શિક્ષક માર્ક આપતા. ખરેખર એ શિક્ષકો પણ અદભુત હતા. સાચી, વાત છે તમારી.
અમે બંને સાત ધોરણ સુધી સાથે હતા. અને અમારા ઘરથી એટલી નજીક સ્કૂલ હતી, કે યાંથી અમે છુટા પડ્યા જયારે સાતમા ધોરણ પછી તો એટલા અમે લોકો રડ્યા છીએ શિક્ષકો પાસેથી છુટા પડવાનું હતું તે, કે હવે અમને આવા શિક્ષકો મળશે.
કે નહી તો એ લોકો અમને કેતા કે ના તમે જ્યાં ભણવા જશો અ્યાં અમારા જેવા જ તમને શિક્ષકો મળશે અને તમે આવી જ લાગણીથી અને પ્રેમથી ભણજો આગળ વધો એમ. હા, સાચી વાત છે. અમારે પણ દસમા ધોરણ સુધી જ શાળા હતી. એટલે દસમા ધોરણનું પૂરું થયું ને ત્યારે સેન્ડ ઓફ એટલે કે શાળા છૂટિયાનો સમય કે હવે પછી આ શાળામાં તમારે આવ વાનું નથી, એવું સેન્ડ ઓફ ફંક્શન કરતા અને એમાં અમે જે અમારા શિક્ષકોને ખીજવતા જેમ કે અમારા પ્રિન્સિપાલ સર હતા એ બહુ જ હોશિયાર હતા અને અમને બધાને બહુ જ સરસ અંગ્રેજી શીખ શીખતા. સંસ્કૃત શીખવતા પણ અમે બધા એમને એક્સપ્રેસ કેતા. કારણ કે બાજુમાંથી આમ પસાર થઈ જાય ને તો આપણને હવા લાગે પણ એ દેખાય નહી, એટલા ઝડપથી ચાલવા વાળા એવા પેટનેમ્સ બધા પાડેલા હતા અમે. અમને એમ કે સરને અને ટીચરને કાંઈ ખબર નથી, પણ એ લોકો એ દિવસે અમને કે કે અમને ખબર છે હો તમે અમને આમ ખીજવો છો, પણ અમને બધું એ મીઠું લાગે છે. કારણ કે તમે બધા ખૂબ મહેનતું બાળકો છો. અને બહુ જ સરસ અમને માર્ગદર્શન એ લોકોએ આપ્યું હતું.
પેલા પેલા તો અ જે કાંઇ શિક્ષકોના કદાચ રમૂજમાંને એમ નામ આપડે પાડ્યા હોય ને તો એ લોકોને ખોટું ના લાગતું. કે, ના ના આ તો તમે તો મસ્તુ મજાક કરો છો, એટલે એકબીજા શિક્ષક અને વિદ્યાર્થી આ એકબીજા મિત્રની જેમ રેતા. અને અત્યારે ઇ અત્યારે મારી બેનપણી છે.
ઈ અહીંયાથી થોડે દૂર જ છે પણ હજી અમે મળી નથી શક્યા ફોન થી વાત થાય છે અમારે પણ મળી નથી શક્યા અમે. હમ સાચું છે. બાળપણના મિત્રો તો આપણને બઉ જ વાલા લાગે કારણ કે, એની સાથે આપડા બાળપણના દિવસો જોડાયેલા છે અને એવા કેટલાય પ્રસંગ છે જે મને યાદ હોય ને એને યાદ ન હોય એવા કેટલાય પ્રસંગ સંગ છે જે એને યાદ નથી અને મને યાદ છે. અને પ્રવાસમાં પણ અમે જતા સ્કૂલમાંથી, એટલે પ્રવાસનું પણ એટલું સરસ એ પ્રવાસ જેવો એકય પ્રવાસ મીઠો લાગે નહીં, અત્યારે બાર બાર ગામ જઈએ, પણ બાળપણના મિત્રો સાથે જે તમે ફર્યા હો, કંઈ જ નહોતું બે જોડી કપડાં હતા અને મમરાનો ચેવડો ભરી દીધો તો પણ એ મમરાનો ચેવડોએ બહુ મીઠો લાગતો તો એમાં લીંબુ નીચોવીને ખાતા. પણ એ પ્રવાસ એ મિત મિત્રો એ બાળપણ એ ફરી આવે ને તો ફરી જીવવાનું મન થાય શું કયો છો?
હા, સાચી વાત છે.
ચાલો પેલા તો આપણેે પાટી પેનથી જ ભણ્યા છીએ, એટલે કોઈ આપણને નવી પેન આપી હોયને તોય આપણે એટલા આનંદ આનંદ થી બીજા દિવસે સ્કૂલે લઈ જાયે. હા હો, બાળપણમાં અને આપણા મમ મમ્મી પપ્પા પાસે કોઈ એવા ખોટા લાડ કરવા માટેના બજેટ નહતું. દિવાળીમાં દર દિવાળીએ એક નવો ડ્રેસ લેવાનો બાકી વચ્ચે એક કઈ ડ્રેસીસ ખરીદીદ્યા હોય એવું યાદ નથી. હા બા કે દાદા કોઈ વખત એમને લાગે કે આ થશે એવું ફ્રોક લઈ આવે અને એ ઘઘો હોય તો એ પહેરવાનું ટૂંકું હોય તો ઓછાળમાંથી એમાં પન્નો કરી દે. એટલે એ બરાબર થઈ જાય. ચાલો લ્યો અત્યારે હવે મારે બહાર જવાનો ટાઈમ થયો છે. તો ફરી મળીશું, વાતો કરીશું બાળપણની. ચોક્કસ.
કસ.
એ આવ જો, આવજો.